બસ શાંતિ અહિયાં આ તો બાર બોલો બોલો શું કરો છો.
બસ જો શાંતિ છે તમે કહો શું ચાલે ચાલસા બાકી
કઈ નહી હ એક મિત્ર આયા હતા એમને જોડે ઈન્સ્યોરન્સ કઢાવવાનો હતો ભાઈ
કેમ શું થયું.
આ ન્સ્યોરન્સ તો જોઈ ને ભાઈ
ના ના ઇન્સ્યોરન્સ તો જો એ વાત સાચી છે પણ કેમ એ ભાઈ કરાયો નથી ઇન્સ્યોરન્સ
ના એમને નથી કઢાય અમને જો એક તો કારનો પછી એમ લાઈફ ઈન્સ્યોરન્સ બંને ઇન્સ્યોરન્સ ઘટાવાના છે.
હમ્મ અરે યાર એ ભાઈને કે અત્યાર સુધી શું કરતા હતા તારે ઇન્સ્યોરન્સ મેડિક્લેમ આ બધું તો અત્યાર ના જીવનમાં તમાર જીવનમાં ના હોય ને તોય ના ચાલે.
હમ્મ એ ભાઈ એક જીવન જરૂરિયાત ની વસ્તુ થઇ ગયઈ છે.
અત્યારે અત્યારે અમાં ગમે ત્યારે કશુંક થાયને કશું કાય ને ઊભું રે ખિસ્સામાં પૈસા ના હોય શું કરવાનું એ ટાઈમે ઇન્સ્યોરન્સ કેટલા આમ ભગવાન જેવો લાગે
હા એ વાત સાચી છે ભાઈ ભગવાન એમ ઇન્સ્યોરન્સ હતો તો આપડ અડધો બહુ ઓછો થઈ જાય છે એમ
અડધો નહી આમ કેહેવા મિનિ કે તમારો પંચોતેર ટકા એસી ટકા બહુ જ ઓછો થઈ જાય પણ એમાંય સારા અમુક ઈન્સ્યોરન્સ કઢાઈ અને તારે હાચવું પડે બધું બહુ ક ડોક્યુમેન્ટ પ્રોપર વાંચ ચિંતા પણ કરવું પડે કે શું કયા ચાર્જીસ એ લોકો પાસ કરે છે એમાંય પાછું ઈન્સ્યોરન્સ માં આપડે કહેવા કે તમે વ્હીકલ ન ઈન્સ્યોરન્સ કરાવો બરોબર તેમાં થર્ડ પાર્ટી કે શું છે કેટલો ઇન્સ્યોરન્સ છે કેમનું છે બધું જોવું પડે જોકે અત્યારે તો તમામે ન્યુ વ્હીકલ હો એટલે કંપની તમને બે વર્ષનો હ થર્ડ પાર્ટી ફૂલ વીમો ને ત્રણ વર્ષનો અત્યારે થર્ડ પાર્ટી વીમો તો આપણને આલે જ છે અત્યારે એટલે મોંધો નથી એટલો બધો તો
હમ હમ અને ભાઈ વ્હીકલ માં બીજો વીમો લો કે ના લો થર્ડ પાર્ટી લઈ જ લેવાનો
બે તોાલ એવો જ પડે ગામાં આપડું ચલાવવાનું કેવું હોય રમા રમ ફાસ ધમાકેદાર માણસ પતી જાય તો એટલી પૈસા તો આવે તું પત પણ તારા ગઢું તો કલ્યાણ થશે મારા થી ચાલ કે
હા એજ ના આપે પૂરથી તું જતો ર જતો રહેે પણધ ઘર વાળાને અમે પૈસા દાર કરી દઈશુ
તારે જોકે ના હવે વસ્તુ સાચી છે હવે આપડે એક વસ્તુ સમજો હવે આપણી જોડે થર્ડ પાર્ટી બધો ઇન્સ્યોરન્સ છે બરોબર ટોટલી હવે આપણે કોઈનેમે થી તો એવું કરવા નહી પેલાનેવું પાડ દો આપડે એમ હવે અજાણતા બી આપણાથી બી અજાણતા કશુંક ના કરે નારાયણને કશુંક થઈ ગયું એને બરોબર તો એટલીસ્ટ ભૂલ ભૂલ છે ભૂલ નો ડાઉટ આપડી ભૂલ છે પણ એવા આપડે સેફ કઈ રહીશું કે ચલોો ભાઈ આપ જો ઇન્સ્યોરન્સ છે ને ઇન્સ્યોરન્સ વાું બધું ફોડલે છે મે
હમ હમ અને ભાઈ હળ બારની ઇન્સ્યોરન્સ વગર તો ગાડી ચલાવવાથી જ ડર લાગે એમ
તારે અત્યારે હવે આપડે છેલ્લા હું તો એમ કહ આપડ કોઈને અડાકવા નઈં પણ હા મેં સાઈઠ વર્ષનોો ડોહો આવી ગયો શું કરવાનું હ
અને એ તો બરોબર છે ભાઈ આપડી ભૂલ ના પણ સામે વાળા ની ભૂલ હોય આપણા પર ચડી બેઠો
સાર
તો અને પછી એરયો આપડે થર્ડ પાર્ટી ક્લેમ કરો તો પછી શું કરવાનું થર્ડ
એના માટે જોઈએ જ જોઈએ જ સવાલ જ નઈ ને એટલે તો કહ છું કે આપડ અત્યારે ચાલો કોઈ પતિ ના જાય પણ એટલીસ્ટ કોકનું આપડથી કોકના સાધન ને અડીું નુકસાન થઈ જાય એટલીસ્ટ આપડે એના ખર્ચો વધુ જે હોય આપણે ઈન્સ્યોરન્સમાં ઈન્સ્યોરન્સ હોય એટલે ચિંતા નાક વ્યક્ ફેસ કર ઇન્સ્યોરન્સ પાસ થઇ જશે
હમ એજ ના ભાઈ એક ટેન્શન ઓછું થઈ જાય ઇન્સ્યોરન્સ હોય તો.
હ અત્યારે મેડ મેડિક્લેમ ન કહું. અ મેડિક્લેમ તો જીવનમાં એટલ જરૂરી છે ને કે હું એમ કવું કે કશું ના હોય ને તો ચાલે પણ મેડિક્લેમ પહેલો જોઈએ
એજ ને ભાઈ આમાં બાજુ વાળા દાદાનોો જે કિસ્સો થયો છે એ બિચારા અ શું કેવાય હા ત્રણ ત્રણેક વર્ષથી બીમાર જઈ રહ્યા
બરોબર
પણ એમના જોડે એટલી બધી પરિસ્થિતિ છે નહ પણ એમને એમનો છોકરો છે એક મોટા પપ્પાનો
હમ હમ હમ
એમને એમનો વીમો કાઢી આપ્યો જે અત્યારે એટ રાહત છે ને વીમાના કારણે ભ દવા દારૂ બધું એમ થતું જાય છે એમ વીમા ના કારણે. ત્યારે ત્રણ દિવસ હોસ્પિટલ દાખલ કર્યા હતા તો એ બધાનું થઈ ગયું એમ
એટલે પંચોતેર એસી ટકા એમાં કેવું હોય પંચોતેર એસી ટકા પાસ થાય. પણ એટલું સારું છે કે અત્યારે મેડિક્લેમ થી અત્યારે હવે સમજો કે હું છું બરોબર માન હું મેરીડ છું. તો માર સન આવે માર વાઈફ આવે મધર ફાધર નો તમારા અલગ લે પડે મેડિકલેમ એમાં મધર ફાધર ના આવે એટલે એટલીસ્ટ તમ તમ હમ તો કઉ ભાઈ મારો સાત આઠ હજાર નો થતો હોય મેડિક્લેમ મારા મમ્મી પપ્પાનો દસ હજારો કારણ કે ઉંમર એ એ જે હોય એનો મેડિક્લેમમાં વધારે કોસ્ટ આવે એની
હ હા
જે વધારે ઉંમર જેટલી તમારી હોય એટલી કોસ્ટ તમારી મેડિક્લેમની વધારે આવે તો હું આ બે મેં કરાયેલું હશે મારા ફેમિલાથી ફેમિલી માંથી કોક ને કશુંક થયું બરોબર તો હું એવું નહીં વિચારું એા એમે કહ મા મા મા જોો પૈસા નને હું સિવિલ લઈ જાઉં.
હમ હમ
હું શું વિચાર લાઈ ને આ સારી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈજ મારે તો મેડિક્લેમ છે મેડિક્લેમ પાસ થવાનું મને ખબર છે
હમ હમ
તે સામે સારી ટ્રીટમેન્ટ સારી ફેસિલિટીસ સારું જમવાનું બરોબર ડોક્ટર સારા
અને ભાઈ ગંભીર બીમારીમાં તો સારા ડોક્ટર જ જોઈએ
તો પછી હવે અત્યારે અત્યારે જોુ આપડે ગુજરાતમાં જુઓ તો હાર્ટ એટેક ના કેટલા પેશન્ટ છે જુઓ તમ ઘરે ઘરે હા અત્યારે તો એવું કોણ કે ઘેર ઘેર આમ ઘેર ઘેર એક એક વ્યક્તિને કોકને કોકને કોકને એટેક આવે છે અત્યારે હમણાં લેટેસ્ટ ગુજરાત નો આંકડો હતો વરસ કઈક એકાવન હજાર સાતસો સાડત્રીસ એટેક ના પેશન્ટ છે
ઓહ એટલા બધા એમ
હા હવે કેહેવાનું મિનિંગ કે આટલો બધા એટેક્સ આવે એના તો પેલું રીઝન એક જ અચ્છા. કે તમે અત્યારે ખાવા ભેડસેડ્યું કેમિકલ્સ રસાયણ વાળું ખાવા થઈ ગયું
હમ
અતાર બધા બાર ફૂડી છે એટલા બધા થઈ ગયા છે કે ચીઝ ને પનીર ને કેમ કે આમ પા ફૂડ સિવાય કોઈ જંક ફૂડ સિવાય કોઈને ચાલતું જ નથી કશું
હા
તો એના કરતા બે બેટર છે એમ ન હું તો એમ કહ કે આ ચાલો તમે ખાાવ નો ડાઉટ બધું તમે જમો પણ એટલીસ્ટ પોતાની
હેલ્થ ને તો ધ્યાનમાં રાખીને જમો.
હા એજ તો તમારે હેલ્થને તો ધ્યાન રાખવું પડે ને હેલ્થ ન ધ્યાન રાખ્યા વગર કશું નહી થાય
શું નહિ ભાઈ હેલ્થ છે તો બધું છે
હા અરે હું તો એમ જ કહું. કે તમારે જેટલું તમાર શરીર જેટલું સાચવશે અરે હું તો એવું નહીં કતો કે તમે એક્સા રોજ હું તો કું રોજ સવારે દસ પંદર મનિટ એક્સરસાઇઝ કરો બરોબર ચાલવા સાંજે ચાલવા રાત્રે જમ્યા પછી ચાલો થોડું તો બી તમારી હલ્ સારી રે મેડિક્લેમ તો તમારે લેવાનો જ ભલે તમારી હેલ્થ સારી હોય મેડિક્લેમ કે સરી
કોનો કરી
હા કેમ કે શરીર નું કશું નક્કી નથી જો અત્યારે જમ જીમ જનારો માણસ લ હેલ્ધી માણસ બી ગમે ત્યારે એને ઝટકો આવી જાય શું ખબર ના પડે
હ અત્યારે અમારે એક ભાઈને થયું છે એ જીમમાં જતા અને બહુ હેવી વેઇટ લિફ્ટિંગ કરી દીધીને તો અહીં પગ ન એમ પગમાં કઈક કમ બેમ કેવું આવી ગયું છે તે એક લગભગ પંદર એક દિવસ તે ખાટલામાં છે
ના એ વાત બી સાચી જ હવે માર સાસરીનોો જ કિસ્સો મારા સાસરીમાં બાજુ માં પડોશી જમીન મતલબ નિનીભરશે એમના તો ત્યાં એક છોકરો છે ને એ જીમમાં જતો હતો તો જીમમાં જીમ જઈને આવ્યો ને તો ઘરે આમ બઉુ આમ હાપતો હતો મતલબ કે થાકી ગયોને આમ શ્વાસ ચડતો હતો તે સુૂઈ ગયો તો રાત્રે સુૂઈ ગયો તો ઉઊભો જ ના થયો
ઓહ એવું એમ
હ એ સધો મતલબ કે મરી ગયો એમ એક્સપાયર થઈ ગયોું એ તને ત જ એની ડેથ થને ત જ ડેથ થઈ ગઈ એની
લેવું તો શું થયું હતું
હવે સી ખબર હવે અને હે પેલું પેલું કેવાયને બહ આમ બહ એ એક્સરસાાઈઝ કરી લીધી એને લીધે એ આમ પેનિક એટેક જેવું આ ગયેલું આમ બહ આમ અંદર એનું કેવાય મેન કે જે લોહી ફરતું એકદમ ફાસ્ટ કેવું લોહી ફરે તમે થા આ હા ફો એટલે બસ એમાં એને પેનિક એટેક જેવું આવીઈ ગયું હતું
પેલા ક્રિએટ ને બધું વધારે લઈ લીધું હશે
હા એવું એવુંવું મતલબ હેવી લિફ્ટિંગ તો ખબર નહી હવે એવું તો આપણે જીમમાં જોવા ગયા નહી પણ ક કેહેવાનું મિનિંગ કેને એટલું હેવી લિફ્ટિંગ એટલું એટલું અને જિમ્નાસ્ટિક કરી લીધેલું કે એનાથી એ પોતાનું શરીર બોડી એની કેચઅપ જ ના કરી શકીએ એક્સરસાઇઝ એની
બરાબર બરાબર
એટલે હેલ્થ હેલ્થ કોન્સિયસ તો અત્યારે ફૂલ જવું પડે તમે એટલું બી ઓવર ઓવરમાં નહી લેલી હોય કે તમાર શરીર એટલું કેચઅપ જ ના કરી શકે
હ એજ ના ભાઈ અને પછી તમારી કંપની કઈક હેલ્થ ઇન્સ્યોરન્સછ આપતી હતી એ કઈ રીતનું છે
અરે એમાં કેવું છે કે મારી કંપનીમાં ધારો કે હું એમ મતલબ કે સ્ટાફ લેવલે એમ્પ્લોઈઝ લેવલે જે પેરોલ પર હોય ને
હા હા
હવે એ એમ્પ્લોઈઝ ને એવી કંપની બેનિફિટસ આપે છે કે તમે કોઈ બી કંપની નો હેલ્થ ઈન્સ્યોરન્સ કઢાવો બરોબર પણ એમાં કેવું છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ એવો જોઈએ કે હું મતલબ માનલો હું મેરીડ છું બરોબર તો હું મારો આવે મારા વાઈફ આવે મારા સન ડોટર જે બી હોય વોટ એવર એ આવે બરોબર એમાં મધર ફાર આવેરા હવે અનમેરડ હોઉ તો હું હવે મારો મેડિક્લેમ હું ધારો કે માનલો મારે બાર હજાર રૂપિયા મારું ટોટલ પ્રીમિયમ આવે છે આખા વર્ષ ન બરોબર તો પેલા બાર હજ મા દેવા ત આ બાકીનું પ્રમિયમ ના પચાસ ટકા મતલબ કે છ હજાર રૂપિયા મને કંપની પે કરે છે એમાં સેલરી જયારે નેક્સ્ટ સેલરી ત્યારે આવે ને ત્યારે નેક્ સેલરી માં કંપની મને પી મારી જોડે સ્ટાર હેલ્થ નો છે મેડિક્લેમ એ કંપની મને પે કરે છો હજાર રૂપિયા ઉપર ને એટલે મતલબ મારો મારા પચાસ ટકા રૂપ પચાસ ટકા મને હેલ્થ ઇન્સ્યોરન્સ મારો પડે
હ હ અને એટ ધ ટાઈમ ક્લેમ થઇ જાય
હ ના ના ના કેશલેસ છે
એવું એમ કેશલેસ છે
કેશલેસ છે સીધું ત્યાંથી મે હોસ્પિટલ પરથી જ પૈસા થઇ જાય પણ એના માટે આપણે જે રૂલ્ તમારે ફોલો કરવા પડે કે અ કેવાનું એ કે ચોઈસ કલાક ક એડમિટ થવું પડે એ રૂલ્સ જે છે મેડિક્લેમમાં એમ
હ હ બરાબર બરાબર અત્યારે તો કઈ કંપની ના સારા આવેવા છે
અરે મને છે ને સ્ટાર હેલ્થ નો કીધો તો માર ફ્રેન્ડ જ છે ને અને એમાં એવું છે કે માનલો અત્યારે તમે મેરીજ ના હો બરાબર
હા હા
તો તમે અત્યારે મેરીજ નથી અત્યારે તો આપણી હેલ્થ સારી જાય પણ હું તો કો મેરેજ થાય ને જયારે અને તમાર વાઈફ કોઈ બી આવે એવ તમાર ઇન્સ્યોરન્સ લઈ લેવાનો મતલબ કે તમે અને એમાં અત્યારે એવું છે કે તમે માન લો બે ત્રણ વર્ષ પછી ત ભવિષ્યમાં અત્યારે એવા હેલ્થ ઇન્સ્યોરન્સ નીકળ્યા કે તમે માન લો કોઈ તમાર ભવિષ્ય નું પ્લાનિંગ કરો છો ્ય ઇન ફ્યુચર પ્રેગ્નેન્સી તો એના બી અ મેડિક કલબમાં એ બી ઇન્ક્લુડ છે અત્યારે તો
અરે હું શું કઉ છું ભાઈ મહેમાન આયા છે મારે ઘરે પી કોલ કરું તમને
ચોક્કસ ચોક્કસ સારું હ મરેજ જે મરેજ જેમરેજ
હા